હેલો હા બોલ.
અવાજ આવે છે ને બરાબર.
હા ક્લીયર ક્લીયર.
ઓકે તો શું કે તમા બાજુ વરસાદ છે કે આજે.
હા કાલથી આવ્યો વરસાદ
હ મળરતો છે ને આજે સવારથી ચાલુશે ને હજુ લગી જ બંધ નથી થયું આખો દિવસ પડ્યા જ કરતો છે.
અમારે કાલે વરસાદ આવ્યો ખાલી સાંજે એ બી મતલબ એટલો બધો નઈ
હા.
પણ આવ્યો એવો.
તારો અવાજ યાર બો ભીમ આવે છે થોડો.
ઓછો આવે છે.
હા.
હવે.
હા હવે થોડાક આવતા છે. હલો.
હા બોલ.
તો છે એટલે જે ગ્રુપ હતો ને હે તો તેમાં પેલા મને પીકઆઉટ પેલો રીમુવ કરી દે.
તો તને એડ કઈ રીતે કર્યો પાછ. તને પાછો એડ કઈ રીતે કરે.
હા તેજ કેમ ને બધાને તો પછી એક પેલા લોક જ છે કે નહી હા. તો તેને મેં મેસેજ કર્યો કે પેલા મને રીમૂવ કરી દીધો છે મે મને ખબર જ હુતી એ માણ બો કઈ હારો ની મલે. એમ ટાઇમપાસ કરવા ઉજ બનાવે લુ એટલે મે વાત કરી આવું આવું છે એમ એટલે પછી પછી બે દિવસ પછી એ એટલે બે દિવસને એક જ દિવસમાં પાછે એમ એણે ગ્રુપ ડીલીટ મારી દીધો એ બધું કાર્ડ લઈખો એમ.
એ એડમી ને.
હા પછી એને પછી લુકસે એને પૂછ્યું કે શું એમ શું થયું એમ આવું ડીલીટ મારી એટલે પછી એ લોકો વાત કરી એટલે આમ તા હું એ ગ્રુપમાં એકદમ પોઝિટિવ રીતે વાત કરતા એને એમ એના ફરક નહીં હોતો પડતો એમ લાઈક એ અલગ ટાઈપ નો માણસ હતો એમ.
ના મતલબ એટલે એને શું પ્રોબ્લેમ હોય પોઝિટિવ વે માં વાત કરે તો.
પણ એ મોસ્ટલી લાઈક ગર્લ્સ ના હારુ જ કરે મને એવું લાગ્યું એના પરથી જોઈને એટલો આમ. તો તેમાં મતલબ એકદમ સારી વાત થતી હતી એમ લુકસ એકદમ બૂ જ માણસ એને પછી પાછું એને ગ્રુપ બનાવી કર્યું એમ પોતે. ને જેટલા માણસ હતા ને અંદર એ બધાને લઈ લેતા પાછા આમ.
એટલે તને આ ગ્રુપ મળ્યું ક્યાંથી.
આઈ એમ જ એટલે રેન્ડમ રીલ આવે છે ખબર છે ઇન્ટરશ વાળું માં. શું? હા ત મતલબ એક જણાને કીધું કે ધ્રુવ મેં ગ્રુપ બનાવતો છે એમ કે તો મેને મી એટલે મેં ક્યું એટલે મને બી યાદ કર્યો એટલે પછી તેણે મને એ રીતે.
તો તેમ ડમ જીસી
હમ પણ મસ્ત છે હમણાં પાછું છે ને પહેલા છે ને એકદમ પહેલું ગ્રુપ હતું ને તેમાં સો કરતા બી વધારે પ્લસ આવ્યા જ કરતા એડ કર્યા જ કર એટલો કેવ છે એમ. હવે શું કેલું કે છે બનાવ્યું ને તો બહુ ઓછા છે ને એડ કરને પછી અમે ડિસ્કસ કર્યું કે હવે બીજા લોકોને ની એડ જેટલા છે એટલે બરાબર છે એમ એટલે હમણાં બહ ઓછા જણા છે એટલે બહ મજા આવે.
આપડું ઇન્ડિયાનું કોઈ દિવસ જોઈન કરતી રેન્ડમ બીસી મેને જીતે કર્યા ત બે ત્રણ બઉ મજા આઈ ગઈતી.
ઇન્ડિયાના લોકો તો એકદમ બહુ
મતલબ લોકો એ લોકો જે એવા છે એટલે
હમમ તા અણાજી બાહુલ ગ્રુપ છે ને ત્યાં પછા છોકરા બહુ ખાલી મે છે એક લુકસ છે ને એકને છે ખાલી. ત્રણ થી ચાર બે બધ છોકરી કોઈ મળે જ નહી.
બીજા બધા છોકરા?
ત્રણ ત્રણ મેં બોઈસમાં છે મતલબ બી બીજા બી છે કદાચ ઇન્વાઈટ મોકલેલું છે પેલાએ. જોઈન નથી થયા મોસ્ટલી અમે એટલા જણા એક્ટિવએ થોડાક જણા દસક જણા જેવા.
બરોબર.
બઉ મજા હહ વાત કરવાની. અરે એટલો ટાઈમ ડિફરન્સ. છે ને હે આપડા અહંને એ લોકો નહી આટલે જય્યારે ઇવનિંગ થાય ત ગુડ મોર્નિંગ થાય. તે આપણે સુવા જાય ને ત્યારે લક્ઝરી લુકે બીચ ફરવા જતા રહે ને પેલ આફ્ટરનૂન ચાલતું હોય. મતલબ એટલો ભારે ટાઈમ ડિફરન્સ ને.
તો ટાઈમ ડિફરન્સ તો હોય જ.
હમ બઉ એટલે બહુ મજા આવે.
યાર આપણું જીસી જોઈંગ કરી બહુ મજા આવે છે. મતલબ આપણું જીસી જે આપણું લોકલ જીસી જોઈન કરજે. એમાં બહુ જ મજા આવે. એમાં બી ગુજરાતી ગીત.
હા
મતલબ બધા એકથી એક ઓલા છે.
નાંગ
કેવા, કઈ રીતે સમજાવું, મતલબ બધા એકબીજાથી ઉતારવા હોય છે. પણ કઈ બી કઈશું ને સીધું એનું મજા આઈ જાય એક પણ છોકરી ન આઈડી હોય ને તો વધારે મજા આવે.
હમ આમાં તો જો કેમાં એકદમ બઉ. એકદમ સારી એકદમ પોઝિટિવ આવે એટલી મજા ને. બધા એટલે પાછ ઓપન અપ બી થાય બધ એટલા ફોટાવા મોક્યા ક છેને એમને બધા.
કોઈ ફેક અકાઉન્ટ ના હોય.
શું?
ફેક અકાઉંન્ટ ના હોય કોઈ.
હા એટલે ના ફેંક કાઉન્ટ તો મને ની લાગે સે.
એક બી નહી?
ના એક બી ન મતલબ બધા એટલે રિયલ પર્સન બધા પોસ્ટી બી મૂકેલી છે કેટલા વર્ષ પેલા મતબ એમાં કી ના ઠીકઈ શકોનો મતલબ
હા એ તો છે.
ફોલો બી અમુક જણને કર્યું ને એટલે એમમ ચલ્યા ઘરે
ત્યાં કીધું હશે ને તારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દો.
તે મેં વિચાર્યું પણ નથી મૂકેલું હજ કસમ થ વિચાર્યું મે મકલવા વિચાર્યું મકેલો નથી મળજે હા એટલે વધી જાય. હમણાં પલાચીું પલા બહુ મસ્ત માણસ
તો ઈગ્લિશ મા
હા એ લોકો જોવશે હમ બધા બઉુ દૂર દૂરના છે કોઈ સ્કોટલેન્ડ નું છે કોઈ પોલેન્ડ નું છે. બહ દૂર દૂર થી જ બધા કેનિયાથી ના બધા
બરોબર.
બહુ મસ્ત છે.
હા હવે જોજે કેટલા દિવસ એક્ટિવ રહે છે.
શું.
કેટલા દિવસ એક્ટિવ રહે છે જોજુ સ્ટાર્ટિંગમાં તો ગ્રુપ એક્ટિવ રહેે પછી બંધ થઇ જાય.
હ જે આપડ મતલબ હે રહેશે મને તો લાગે છે મતલબ હા ખબર નહ તો જે થાય છે આપ હાવી દિલ્લી કોઈનેને કોઈને મેસેજ આવી જાય બધા લક હમણાં જે એક મતલ ઉઠ એટ ડાયરેક્ટ ગુડ મોર્નિંગ મેસેજ આવ્યો હમણાં લક પછી પેલા લુકસ કે ગુડ આફ્ટરનુન પછી આપડા અહીયા આટલે ઇવનિંગ છે કીધું ગુડ ઇવનિંગ મલ કેટલું ભારે લાગે.
નાટ નાટ
ત બીજનેસંગાે
બસ તું આખો દિવસ એજ કરે
ના એટલેમ તો હાલમાં તો જો કે નવા ખેરમાં આવ્યા છે એટલે એમ તો એમ સામાન ને બધું લાગ્યા કર.
બરોબર.
હ એટલે જોયયો હમણાંયા એક્ટિવ હવે ગ્રુપમાં મજાતી છે એટલે પેલું ટ્રાન્સ્કિપ્શન વાલું કરતો છે.
એ તો ટ્રાન્સકુશન વાળું તો મેં બે દિવસથી હાથમાં નહી પકડ્યું.
હમ મેં તો આજે બી કરી પણ બુ ઓછી જ કરી કાલે બહુ ઘણી કરેલી મેં
એટલે એમાં વેરીફાય કરવા વાળા બી આપણા જેવા લોકો છે.
હા એ આપડા જેવા જ બીજા પણ દિવસે પાછી એમ
આપણને જ દઈ દેતા હોય તો આપણું વેરીફાય કરવા.
આપણા પર બીજા નની આવ હ આપડે બીજા પર જશે
તારે આવ્યો પેરમેન્ટ.
ના હજુ નથી એ તો આલ્લું આપ વધી જશે ને આલ્લા બધું મતલબ જેટલી બી રેકોર્ડિંગ છે. તેને પચી જશે ને પછી આવશે એમ
મારે તો આઈ ગયું.
શું.
પેમેન્ટ.
હલો
હેલો.
અવાજ ત્યારે બહટીમાં આવે છે.
અરે એમ કહ છું મારે તો આઈ ગઈ થોડું મતલબ જેટલું હતું એટલું
શું મતલબ ત એટલે કન્સ્કપ્શન વાર નહ તો મારા પર ભી છે.
તો નહી તણ વિશન નઈ. જે મેં તેનો એસેસ નતો એ આવી ગયું એટલું આવયુ છે
મતલબ હમજ ની પયડી મને એટલે મતલબ જે ટ્રાન્સક્રિપ્શન તું કરે છે તે તો મારમાં બી છે જ ને એમ
અરે મુું કોલ ની વાત કરું છું કોલ નું પેમેન્ટ જે આપણે પેલા કર્યા ત ને એનું આવ્યું
હા તે તો તું કીધેું એ માર તો ને એ માર તો કેાડ આવશે ને
બસ એટલું જ આવ્યું રોજ નુ રોજ મોકલવું જોઈએ એ તો મોટિવેશન રે
કરરે તને મોટીવેશન હશે મનતો તજરાય પણ નથી હશે અરે પેલો મરા કાકા છોકરો છે મને કીધું એમ લાઈક એનું લિટરેલી છે ને એમ પેલું પેમેન્ટ વાળું થ પછી ટાઈમ દેખાડેને ચૌદ દિવસ તેનું લિટરલી ચૌદ દિવસ પછી પેમેન્ટ આવ્યું
અરે મને એવું લાગે જેનું વધારે હોય ને એનું પાછળથી આવતા હશે પેલા ઓછા ઓછા લોકો ને મારા જેવા
મારે તો ઘણું છે પેલે વાર લાગશે પણ આવશે વાર લાગશે પણ આવશે ખરું
આવશે આવશે
પછી મોટી વેશન જ વધી જશે
આ ટ્રાન્સ્ક્રિપ્શન નું શું કેહેવાય છે એનુ કઈ ખબર છે
એક કદાચ એક ટ્રાન્સ્ક્રિપ્શન ના એક પોઈન્ટ ચાલીસ રૂપિયા છે એવું મેં છે આપી કેતા
એક ના કે મતલબ એક તો બે સેકન્ડ નું દસ રૂપતા ચાર સેકન્ડ નું એવું અલગ અલગ
હા બધાનું સેમ જ છે કદાચ
હે
હા
સારું કેવાય
હમ્મ ડેલી લાઈટ જોય ને આપડે પાંચસો પાંચસો રૂપિયા કરિયા કરવાની એટલે ચારસો ત્રોડશો આવી જાહે
હા એજ અને એટલા નાના નાના ત શિક્શન આવે બહુ મોટા નહી આવતા
હા તેજ ને મારામા તો કેટલીબધી છે ને બ્લેન્ક જ આવી અમુક મા તો હ છે ને અમુ લોકો એટલો ચખ્ખો બોતા હોયને એમાં કઈ ભૂલ જ નહી ડાયરેક
હા એક ખાલી આપડે સબમિટ જ કરવાનું મારે પણ અમુક એવા બકવાસ આઈ જાય ને આપણને ખબર જ ના પડે શું બોલે
શું બોલે કઈ ખબર જ નહી પડે મારા ભી હોવા મારા તારા પરર આવ તો ગય મને લાગે ત ન ટ્રાન્સક્રિપ્શન એખાદ તો
આપડું આપણામાં રાજ
આપડું એટલે આપડે આપડે વાત કરીએ હતી તે તો નહીં આવે પણ મે તો પિલા હાથે ભી કોઈ બે ત્રણ કોલ કરેલા કી મારા તે શાળા પર કદાચ આવી શકે
ત તને તને તારું ખુદું તરકીફ છેને મળવું જોઈએ તો તને ખબર પડે તો કેવું બોલાય
હ બીજુ સ્ક્રીન રેકોર્ડ કરીને મોકલજે
તન તારું માડે તો તુ જ ના કરી શકાય એટલું ફાસ્ટ બોલે
હા હા એી ત લાઈક જો જ મેન મારું જે પછ તો હે તો વિચારણા પડી જતા હા ચાર સેકન્ડ માં ત્રણ ચાર લાઈન બોલી વાટ લાગી જતી હ ને
એના ફૂલ પૈસા વસૂલ થતા ટ્યુશન માટે
તારે ઘેર નહી હા હમ્મ પછી હ છે એમને મે સેને મેયકે. હા વલસાદ આવતો જ છે હજી. અવાજ આવે કે?
તમારે આવે છે, અમાર ની આવતો અમાર કાલે આવ એ
ના ના એટલે હમણાં વરસાદ નો અવાજ આવે છે, તને એમ.
ના નઈ આવતો.
ઓકે. વરસાદ અમાને સવાર નો ચાલુ છે, આ બઉ આજે જ જેવા આયવોને કેટલોક આવ ચાલુ જ અમાય બાજુ વલસાડમાં તો છે ને, બધા રસ્તા ને એવું બ્લોક થઈ ગેલા એલું પાણી ને.
તમારે બી વરસાદ છે, જીત બી મને રોજ ફોટા મોકલાય એને બી વરસાદ કેય કે મારી બિલ્લીંગ ની બાર કેટલું પાણી ભરાયું, રોજે પૂ ત મુકુ એમ. કાચું બધું પાણી ભરાયું, હું અ પેન્સિલયુ કરી જોઉં છું. અ ઓફિસે ઓફિસ વાળા કય કામ નઈ આપતા.
હ પન ચોમાસું એટલે ડેન્જર કામ. આ બાજુ જો કે પાણી રેય ની, મોસ્લી બધું મ એમ તેમ વાડી માં એવું નીકળી જાય એમ. સિટી માં બો નાકુ ઓય બે બ્લોકેજ જેમ મતલબ થઈ ગીયો, તો પછી પાણી નીકળે ની વેલુ.
હા એ બે અમારી સોસાયટી ની આગળ જ પાણી ભરા ને બે-ત્રણ દિવસ સુધી... હેલો.
હા
અરે! એમ કઉ અમારી સોસાયટી ની આગળ જ પાણી ભરાય ને, બે-ત્રણ દિવસ સુધી ખાલી ના થાય એવું ભરાય.
હા, તેજ ને તાં એટલે મટલબ કોઈ વ્યવસ્થા ની રે સારી એકદમ. એટલે મતલ બધું પેક રે એટલે. હાઅ અમાયે સારું છે એટલું બધુ નથી ભરાય છે, પણ નીકળી બી જાય પાછુ. અમાય બાજુ એક વાર પેલા વરસે કે ક્યારે એટલું ભરાઈ ગેલુ ને એટલી જગ્યા માં પાણી નેવા જોવા જાય એમ, બઉ મજા આવે જોવાની.
ગઈ વર્ષે તો સારો વરસાદ આયો તો ને.
હા આવેલો સારા આવેલો આ વખતે મને ની લાગે એલો બધો આવશે. જોયે આજે આજે આયવો જ
ઇલ એલ બિલી એવું કઈક શું છે? એવું આવાનું છે ને. અલની અલનીલો એવું કઈક વેવ આવવાની હતી, મેં યુટ્યુબમાં જોયું તું.
હા, તો તેનાથી હુ વધારે વરસાદ આવશે એમ.
અરે! ઓછો આવશે એમ.
હા હા મલ્લબ લાઈક મ્મ ઓકે ઓકે સમજી ગીયો.
અલ નીલો એવું કંઈક જ હતું, ખબર નઈ મે બઉ ટાઈમ પેલા જોઈ તું.